હેલો
હેલો
અવાજ આવે છે
હા હા છે
કેમ છો
બસ મજામાં
બરાબર બસ એકદમ સરસ સરસ
સારું કેવાય
બરાબર જમી લીધું
હા બસ જમીન બેઠી
હા આજે અમે થોડું બહાર ગયા હતા ઘરમાં બધાને આખોની આંખો દુકી હતી તો બધાને જશ્માં કઢાવા ગયા જોકે ઘરમાં બે જ ત્રણ જણને તો છે જ બીજા બે જણને પણ આવી ગયા
ઓહ હોહ કેમ
કારણ કે સૌથી વધારે મોબાઈલ જ જોતા હોય ને ફ્રી પડ્યા નથી કે મોબાઈલ હાથમાં લીધો નથી
હા એ તો
મોબાઈલ ની રા લાઈટ થી તો આંખને નુકસાન થાય જ છે
હા એ તો સાચી વાત છે
એટલે આંખો ખરાબ થઈ ગઈ હતી એટલે થોડું જ આંખ અપાવતું આંખમાં એટલે બતાવા ગયા તો નંબર નીકળ્યા કે તમારી એખ આ નંબર છને બનતે
હા હા
જોકે આમ જોવા જઈએ તો આ ખાલી મારા જ કરીને નહી ઘરે ઘરે આવી સમસ્યા થઈ ગઈ છે
હા એ તો સાચી વાત છે
એજ ને મોબાઈલ એક આપણી જરૂરિયાત હતી પણ આ તો આખું આપણું વ્યસન બની ગયું એમ
હા અને એનો વધુ પડ વધુ પડતો ઉપયોગ આમ હાનિકારક છે
એજ ને આપણેે સવારે જોઈએ કે સવારી આંખ ખુલે એટલે આપણને સૌથી પેલા શું દેખાય તો આજ બાજુમાં મોબાઈલ પડ્યો હોય એ જ જોઈએ કે કોઈ નોટિફિકેશન પણ નથી કશું છે કે નથી શું અપડેટ છે એવું તો ના વિચાર આવે કે આપણે પોતાના ફેમિલી સાથે વાત કરીએ કે બેસીએ કે એવું કશું ના વિચાર આવે
હા અને કેવું કે સવારે પણ તની સાથે મોબાઈલ લે હોય છે ને રાત્રે એક લેટ નાઈટ સુધી પણ આમ મોબાઈલ જ જોતા હોય છે
હા એટલે આ એક વિજ્ઞાનને એવો ચમત્કાર છે ને જે આપણી લાઈફનોો એક રિસોચ બની ગયો છે એમ
હા
સવારથી રાત સુધી લઈને હંમેશા જોડે રાખવાનું બધાને અત્યારે મો મોબાઈલ અત્યારે બધાનો જીવ બની ગયો છે
હા અને ખા ખાસ કરીને તો કેવું વિદ્યાર્થીઓ પણ સોશિયલ મીડિયા ઓનલાઈન ગેમ્સ અને આમ શોર્ટ વિડિયોસ જોવામાં પણ એટલામ કલાકો સુધી સમય બગાડી દે ને તો ખબર પણ નથી પડતી એ લોકોને
એજ ને
હા
આપડે આમ વિચારવા જઈએ તો બહ ટાઈમ ફેલાની વાત છે કે મોબાઈલ આપણા એક સુવિધા માટે વસ્તુ હતી એકબીજાને જોડે વાત કરવા કે એકબીજાનો સંપર્ક કરવા માટે પણ અત્યારે મોબાઈલ સંપર્ક તો તૂટી જ ગયો છે ઉપરથી મોબાઈલ ના વ્યસન થી બીજાનો સંપર્ક વધારે તૂટી જાય છે
હા એ તો સાચી વાત છે અને એનો જો આપણે આમ વધુ ઉપયોગ કરીએ ને તો આપડા શારીરિક સ્વાસ્થ્યને પણ આમ ઘણું નુકસાનકારક થતું હોય છે અમુક વાર કેવું કે માથામાં દુખાવો રેને બહ જો ફોન જોઈને આમ ગરદન પણ આપડી દુખવા લાગે અને રાતે લેટ નાઈટ સુધી આપણે જાગતા હોય એટલે આપણી ઊંઘમાં પણ ઘટાડો થાય ને થાક પણ ઘણું અનુભવાય છે
હા એટલે એક્સપર્ટસ પણ એમ જ કે છે તેનો વધુ પડતો ઉપયોગ હાનિકારક હોય છે શરૂઆત જ માથા દુખાવાથી થાય છે
હા એ તો આમ સાચી વાત છે કેમકે કન્ટિન્યુ આપણે મોબાઈલ જોતા હોઈએ ને કોન્સન્ટ્રેશન સાથે એટલે માથામાં ઘણો લોડ પડતો હોય
હમ એટલે મેં હમણાં જેમ વાત કરતી હતી એમ લોકો નો સંપર્ક તૂટી ગયો છે લોકો એ બી ફરિયાદ કરે છે કે સમય નથી મળતો સમય નથી મળતો એ લોકોનો સૌથી વધારે સમય તો મોબાઈલમાં જ જાય છે
હા એ તો આમ સાચી વાત કીધી તમે
કારણ કે એ લોકો સોશિયલ મીડિયા એની પાછળ ટાઈમ કસર કરતા હોય છે ત્યારે મોબાઈલ ન મેન એમ જ મતલબ મેન લક્ષ્ય જ એ હતું કે એકબીજાને જોડે આ તો એક બીજા ને તોડે છે એવું થઇ ગયું છે અને આપડી સુવિધાની જગ્યા આપડી નબળાાઈ બની ગઈ છે જે મેં પહેલા જ કીધું ને કે વ્યસન છે વ્યસન ન પ્રઇપ એવી રીતે બની ગયું છે એમ
પણ આમ જોવા જઈએ તો મોબાઈલના આમ ફાયદા પણ હોય કે ભણવામાં હેલ્પ કરે કોઈ નવું નોલેજ હોય એને ગેઈન કરવામાં હેલ્પ કરે કઈ નવી સ્કીલ શીખવામાં મદદ કરે
હા એ તો છે જ એટલે એના ફાયદા તો છે જ કે આપડે એ મતલબ આપણું આખું જીવન જ મોબાઈલ પર થઈ ગયું અત્યારે તો કોઈ પણ કામ કરવું હોય તો મોબાઈલ જ જોઈએ
હા
મનોરંજન હોય બેંક નું કામ હોય કોઈ સાથે વાત કરવી હોય કોને સંદેશો મોકલવો હોય
હા
શિક્ષણને લગતું કામકાજ
હા આપણેે એમ કહીએ ને કે મોબાઈલ ખરાબ નથી પણ પણ તેનો આમ વધુ પડતો ઉપયોગ અને ખોટો ઉપયોગ આપણા માટે નુકસાનકારક છે
એ તો છે જ કોઈ પણ વસ્તુનો આર્થિક ઉપયોગ નુકસાનકારક જ હોય છે અને અત્યારે શું જોવા જઈએ તો મોબાઈલ નો અતિ ઉપયોગ જ થઈ રહ્યો છેને
હા
કારણ કે મેં જેમ તમને પેલા જ કીધું કે એનો વધારે પડતો ઉપયોગ થઈ ગયો છે કે લોકો મોબાઈલ માથી ઊંચા ન આવતા નાના બાળકો પણ જે લોકો સાત આઠ મહિના ના હોય છે એ લોકો ને તો શું ખબર પડે તો પણ એ લોકોને હાથમાં મોબાઈલ હોય છે રીલસ ટ્રોલ કરતા હોય છે જેમ આપડે મોટા કરતા હોય છે એ લોકોને‌ રિલસમાં શું ખબર સ્ક્રીનમાં શું ખબર પડે આપડે એ વિચારતા હોઈએ પણ એ લોકો ને આપડા કરતા ખબર શું ઇન્ટરેસ્ટ આ આવી જાય લોકો સ્ક્રોલ કરતા તા હોય છે મને જોઈ નેય લાગે ત્યાં લોકો શું મોબાઈલ પેલેથી શીખીને આવ્યા છે
હા એ તો સાચી વાત પણ અમુક વાર તો કેવું થાય છે કે એ લોકો આમ મોબાઈલ સાથે એટલા બધા જોડાઈ જાય છે ને કે જો એમની જોડેથી આમ તમે બે મિનિટ માટે પણ ફોન લઈ લો ને તો એટલા બધા રડવા લાગે છે ને અને ગુસ્સે થઈ જાય છે ને
હા એજ ને એના લીધે સ્વભાવમાં પણ બહુ ફરક પડે છે
હા
એ લોકો આ ચીરચીડું ને એવું થઈ જાય છે મતલબ એ મોબાઈલ આપણને શું કામ કરે છે કે આપણને જે પણ જોઈ તરત આપી દે છે એટલે જે એ લોકો નામાં ધીરજ રહેતી નથી લોકોને જે વસ્તુ જોઈએ મતલબ ઇન્સ્ટન્ટ જોઈએ જ એ વખતે જ જોઈએ એ બાળકોમાં પણ ધીરજ જાવેદે અને આપડે કહીએ ને ઉછળતા બાળકમાં પુસ્તો વધારે હોય ચીડિયાપ વધારે હોય તો એમાં પેલું કેવાય છે ને કે આગમાં ઘી નાખવાનું કામ કરે
હા એ તો સાચી વાત છે
એવું છે અને એના લીધે પછી આપડે જો મોડ સુધી મોબાઈલ ને બધું જોતા હોય એટલે ઊંઘ પણ પૂરી ના થાય
હા
સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરતા કરતા ઊંઘ ઊંઘ તો આવે જ ને એ વખતે પણ જારે સુવાનો કોશિશ કરીએ ત્યારે પણ ઊંઘ ના આવે કારણ કે એની જે લાાઈટ હોય એ બહ જ અસર કરે આપડે આપડ એમ આખોમાંને એના પર એના લીધે એન્ઝાયટી એ બધી બીમારી થઈ શકે
હા અને આજકાલ તો લોકો આમ મોબાઈલ નો ઉપયોગ મુવીઝ જોવાને એની માટે પણ કરતા હોય છે
હા કારણ કે અત્યારે મોબાઈલ બધું જ આપણને પ્રોવાઈડ કરે છે મતલબ આપણને જે પણ જો બધું આપે છે એટલે મવીઝ છે લાાઈવ ક્રિકેટ છે બધું જોવાવામાં એનો ઉપયોગ કરતા જ હોય છે
હા એટલે એનો તમે પોઝિટિવ વે માં ઉપયોગ કરો ને તે આપણા માટે બેનિફિશિયલ રહે છે
હા એટલે આપડે સમજવાની વસ્તુ એ છે કે એનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો જોઈએ
હા
હવે આપણે સમજી લો કે આપણે આપણે બે ત્રણ જણ ફ્રેન્ડ હોય કે આપણેે બધા મળ્યા હોય તો આપણેે એ મળીને વાતો કરવા એન્જોય કરવાની જગ્યા આપણે શું કરતા હોયએ તો મળીને ફોટા પાડતા હોઈય ચાલલો એ તો આપડે મેમરી બને પણ આપણે જ્યા છે એનાથી આપ બીજી દુનિયામાં શું ચાલે જો જોવાનો ટ્રાય કરીએ. એ સોશયલ મ સોશિયલ મીડિયા પર શું ચાલે છે એવી રીતે મતલબ આપડે છે તો મતલબ હું તો તમારી જોડે જ છું પણ મારું ધ્યાન હોય મોબાઈલમાં તો એનાથી શું થાય કે સામે વાળાને એવું થાય કે મારામાં ધ્યાન નથી ઇગ્નોર ફીલ થાય
હા તો મારી સાથે જ ઘણી વાર થાય છે
એટલે બધા સાથે થાય મારી સાથે તમારી સાથે મારી જગ્યા તમે હોય તો તમારી સાથે તમારી જગ્યા એું હોય મારી સાથે નહી કોઈના ઘરે જઈ આપણે બેઠા હોઈએ અને એ આપ મોબાઈલમાં જોઈએ તો આપને એમ થ કે આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ એટલે શું સંબંધોમાં પણ કળવાસ આવી જાય
હા
એટલે આપણે એ સાચી જ વસ્તુ છે કે કોઈ આપણને ઇગ્નોર કરે તો ગમે નહીં આપણને
હા
તો આપડે પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે આપડા થી બી એવું ના થાય એટલે કોઈ આપણી સાથે આવે તો મતલબ હું તો હું તમે આપડે બધા એ ધ્યા રાખ કોઈ આપણી જોડે આવે તો આપણે તરત ફોન બંધ કરી દેવો જોઈએ
હા અને મોબાઈલને છે ને તમારા જીવનનો માલિક ના બનવા દેેશો પણ એનો આમ તમે સ સહાયક બનાવો તમારા જીવનનો તો એ સારું રે
હા એ તો ત અમે એકદમ સો ટકાની સાચી વાત કીધી છે
હા
એટલે વિચારવા જેવી તો બાબત તો છે આ બધી કારણ કે એ આપડી લાઈફમાં એટલું બધું મહત્વ આપી દીધું છે ને કે ઘણી બધી મહત્વની બાબતો આપડણે ભૂલી રહ્યા છીએ જીવનમાંથી એમ
હા આપડે આમ અમ ઊંધી દિશા તરફ જ વળી રહ્યા છે
એટલે આપડે શું કરવું જોઈએ કે એનાથી બચવાનો ઉપાય શું હોય કે મોબાઈલ ની સ્ક્રી માંથી બહાર નીકળવું પડે.
હા
આપણને જે આપે છે એ કરતા પુસ્તકો વાંચવાનું નવી નવી જગ્યાએ બેસવાનું. કે નવી હોબી શરૂ કરવાની.
હા
કે બધું કરવું જોઈએ
હા
એટલે આ તો શું છે આ તો બહુ જ ગંભીર વસ્તુ છે એટલે આપડે એના વિશે બીજા કરીને એની એને બચવાથી જે પણ ઉપાયો છે એ અપનાવવા જોઈએ અને આપણા ફેમિલીમાં પણ કેવું જોઈએ
હા એ તો સાચી વાત છે
સારું આ તો આું તો બધું ચેલેજ કરવાનું છે
હા વાંધો નહી સારું તમે કીધું એ એનું પાલન કરીશ
પાકોું પાકો મેં પણ ધ્યાન રાખીશ મેં કઉ છું એટલે મે મારો મલબ એવું ના હોય કે એવું કરતી પણ નહી હોય એટલે હવે હ વધારે ધ્યાન રાખવાની કોશિશ કરીશ
હા સારું સારું
સારું સારું લોકોમાં ધ્યાન રાખજો
તમે પણ
હા